હલો, કેમ છો?
બસ મજામાં, શું કરો છો તમે આજકાલ?
કઈ નહી હવે આ જે તો હજુ તો ચોપરથી આવ્યા, ને સ્કૂલની અંદર આ બધું આ ઓનલાઈન જે બધુ ચાલે છે, હવે કદાચ પાછો ઓનલાઈન ન જમાનો આવી જવાનો લાગે કારણ કે બધું જ હવે તો ઇન્ટરનેટ ને આ તેને એના ઉપરથી જ બધું છોકરાઓને શીખવાનું રેય છે. હમ્મ. સ્કૂલમાં બી હવે એવું છે કે હવે આજે પરિસ્થિતિ પ્રમાણે જે હમણાં અ વોર ચાલી રહી છે. એના પરથી તો પાછું લાવે છે કે પાછું લોકડાઉન ની આવી જાયને ઓનલાઈન ક્લાસીસ ની ચાલુ થઈ જાય તો સારું.
હા-હા હમણાં પરિસ્થિતિ એવી આવી ગઈ છે આ વોર ના લીધે હવે સોશિયલ મીડિયા પર એટલા બધા ન્યૂઝ આવે છે કે વાત ના પૂછો. લોકો એટલા બધા ન્યૂઝને લીધે હવે જોએ તો જ્યાં જગ્યાએ જતા પેટ્રોલ ને ડીઝલ પર બધા ઉ તરી ગ્યા બધા લાઈન લગાવી દે છે. એટલે મોબાઈલ ને ટીવી નો ન્યૂ યુ-યુઝ તો એટલો વધારે કે લોકો તરત જ ઉમ એક ન્યૂઝ આવે એટલે બધા ભાગી જાય છે પણ એ સાચી ન્યૂઝ છે કે ખોટી ન્યૂઝ એ ચેક કરતા નથી એમ જ અ સા ચી માનીને લોકો એમ જ જતા રહે છે. ને હવે આ બધા ન્યૂઝ ના લીધે લોકો ને એમ થાય કે હવે પહેલા જેવું કોરોના જેવું હમણાં પણ આવી જશે પણ પરિસ્થિતિ એવી છે કે આ યુદ્ધના લીધે ખાલી પેટ્રોલ ને એના પર જ થોડો અ ભાર ના લીધે એના લીધે એ બધું બંધ થવાની શક્યતા છે. પણ જો ધીરે-ધીરે બધું ફેસિલિટી અવેલેબલ હશે તો એ પણ નઈ થશે. એટલે આ ન્યૂઝની સાચી છે કે ખોટ કે એ થોડી બધા ચેક કરીને પછી થોડું બધાય ને મા માન્યતા લેવી જોઈએ. કેમ કે હવે આજક કલ દિવસો જ એવા છે કે ન્યૂઝમાં કઈ પણ આવી શકે એ પણ એ સાચા છે કે ખોટા એ થોડી આપણે અફવા સાંભળી લેવી જોઈએ. એટલે આજકાલના છોકરાઓ પણ એવું જ આ મોબાઈલ અને અ સોશિયલ મીડિયાનો એટલો યુઝ કરે છે એ એક રીતે સારું બી છે કે મોબાઈલ અને સોશિયલ મીડિયા પર જાણવા પણ મળે છે પણ એની અંદર ગેરફાયદા બી બૌ બધા છે. કે એનો મિસયુઝ પણ લોકો બહુ બધા કરે છે. એટલે ખાલી આ અ આપડે બધા ન્યૂઝ જોઈએ છે મોબાઈલ અને આ સોશિયલ મીડિયા પર પણ એમાં ખોટા ન્યૂઝ અ સાચા માનીને એમજ કશે આ સાચું માનીને કરી નહી દેવાનું એ બધી વસ્તુઓ અ તમે પણ અ આ ન્યૂઝ જોવો છો તો પહેલા ચેક કરવાની કે આ ગવર્મેન્ટ તરફથી જ ન્યૂઝ આવી છે કે એમ જ કેમ કે ગવર્મેન્ટનો માર્કો હોય ને એ ન્યૂઝ હોય તો બરાબર બાકી એમ જ બધી ન્યૂઝ આપણે વાંચ અ વાંચીને પછી હા સાચી માની લઇયે એ બધું નહી માનવાનું.
સાચી વાત છે તમારી કે આ આ ઓનલાઈન જમાનામાં જે છોકરાઓ જે રીતે મોબાઈલને, લેપટોપ ને બધું જે ચલાવે છે એ આ યંગસ્ટર્સ લોકોની અંદર જે આ ગેમનો જે ક્રેઝ ક્રેઝ આવ્યો છે આ બધી ગેમ્સ રમે છે એ બહુ ખોટો ઉપયોગ ચાલી રહ્યો છે. છોકરાઓ નાના-નાના છોકરાઓ જે આખો દિવસ મોબાઈલ ઉપર લાગી રહી અભ્યાસ કરવાનું તો બાજુ પર ગયું પણ ખોટી રીતે દોડાઈ જાય છે ખોટી વસ તુ જુવે છે ને આખો દિવસ એમાં ટાઈમ પસાર કરે છે ને એ ટાઈમ એકદમ જ અ વેડફી નાખે છે જે ટાઈમ આપણે ભણતરમાં ને અભ્યાસમાં કરવો જોઈએ એના બદલે એ આખો ટાઈમ મોબાઈલમાં સોશિયલ મીડિયા ઉપર જાય છે. વળી અત્યારે એવું છે ને કે કોઈ પણ જાતની કોઈ પણ માહિતી આપણે જોઈતી હોય તો આપડાને તરત જ અ એ આઈ દ્વારા કે એનાવા દ્વારા આપણાને સોશિયલ મીડિવા દ્વારા મ મળી જાય છે. એ એક અ સારું કેહેવાય છે કે એનો યુઝ પણ બીજી રીતે ગેરફાયદા બી એના ઘણા છે કે આજે ઓનલાઈન પૈસાનું આપણે ટ્રાન્ઝેક્શન કૈરુ હોય ને કઈ ફ્રોડ થયો હોય તો એ ફ્રોડ બી થઈ શકે છે આપણા તરફથી. મારી એક ફ્રેન્ડ હતી તેને એવું જ થયેલું હતું આખો મોબાઈલ હેક થઈ ગયો ને પછી પૈસાનો મામલો હતો એટલે પૈસા ધડાધડ એમને એમના એકાઉન્ટ માંથી ખાલી કરી નાખ્યા. ખાલી કરી નાખયા એટલે પાંચ મિનિટમાં તો આખું એકાઉન્ટ બે સેકન્ડમાં ખલાસ થઈ ગયું. હ આ બી એક જાતનું હેકિંગ બી આવી ગયું છે પ્લસ તમે કેતેમ આપડા ફોટાને વિડીયોઝ એવું આપડે જો આપડે તો શું કે જ્યાં જ્યાં એમણાં યંગસ્ટર્સ તરત જ એમને ફોટાનું એટલો ક્રેઝ છે કે ફોટા આમ પડાવે તેમ પડાવેને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરે સોશિયલ મીડિયા પર અપલોડ કરે હવે એના ફાયદા કેટલા છે તે લોકોને તો કઈ ખબર છે જ ની હવે એવું છે કે એમના ફોટા પર બીજો ફોટો કઈક ચીટકાવીને કે કઈક રીતે ઘેર, અ પેલી પ્રવૃતિઓમાં કંઈક નાખી દે, તો એ ખોટી રીતે સપડાઈ જાય એમ, અમ્મ ને ખોટી રીતે દોડાઈ જાય છે એમ, વળી અત્યારે શિક્ષણ એવું થઈ ગયું છે કે, બધી વસ્તુ આપણે ઘર બેઠા ઓનલાઈન શીખી પણ શકીએ છે, એ એના ફાયદા પણ એટલા જ છે, કે હવે આપણે કઈ બી વસ્તુ શી કઈક કરો કે કોર્સ કરવો હોય, કે કઈક શીખવું હોય તો, અત્યારે તો શીખો એપ્સ કરીને એટલી સરસ એપ્સ આવેલી છે કે આપણે ઘરમાં કેવી રીતે ઘરની કાળજી રાખવી, કે કઈ રીતે બિઝનેસ કરવો, કે કઈ રીતે બધું કરવું એ પણ સરીસ રીતે આપડાને શીખવે છે એમ, આપડાને કઈ વસ્તુનું કઈ ફોર્મ ઓનલાઈન જોઈતું હોય. કે ગવર્મેન્ટ નું કંઈ ફોર્મ ભરવાની હોય કે સ કીમ હોય, તો એ પણ આપડાને ઓનલાઈન મારફતે, મળી રહી છે આપણેે ત્યાં જવાની પણ જરૂર પડતી નથી આપણે ઘર બેઠા, ધારો કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, એવું બધું પણ આપણે ચેન્જ કરવું હોય તો એ બધું પણ સરળતાથી, થઈ જાય છે, સાચી છે ને વાત એમ.
હા, અ હા તમારી વાત તો સાચી જ છે, પણ આજ કલ ના દિવસો આ ઓનલાઈન ના જમાનામાં એટલું બધું આવી ગયું છે ફ્રોડ, કે તરત જ એક હમણાં પણ અ અમણાં અમારા અમારા ફ્રેન્ડ સાથે પણ થયું હતું, કે આર ટી ઓ નું ચલણ એમ કરીને આ રટી ઓની વેબસા નું આરટ ટી ઓ નું ચલણ એમ કરીને એ લોકોને વોટ્સઅપ પર લિંક આવી, હવે એ લિંક પર ક્લિક કર્યું એટલે તરત જ એકાઉન્ટ માંથી બૈધા પૈસા ઉળી ગયા, એટલે આ બધા વાતમાં પણ આપણે ચેતવવું, જોઈએ એમ કે હમણાં ન્યો જમાનો એવો છે, કે તરત જ કોઈ બી લિંક કઈ બી મોકલાવે કે કઈ બી વસ્તુ કરતા આપણે તરત ક્લિક કરીએ એ, તરત જ અકાઉન્ટ માંથી બધા પૈસા આપડા ઉડી જાય છે પણ, એની માટે હવે આપણે બેંકમાં બી થોડું સેફ અઉન્ટની અંદર રાખવાનું. કે આપડે ઓ ટી પી આવે તો જ ટ્રાન્ઝેક્શન થાય ઓ ટી પી વગર ટ્રાન્ઝેક્શન નહી થવું જોઈએ, બાકી જો આજના જમાનામાં આપણને આવી રીતના ફ્રોડ એટલા બધા, દિવ હમણાં આ બાજુ તો ઓ છું પણ દિલ્હીની સાઈડ તમે જાઓ તો એટલા બધા ફ્રોડ થાય છે, કે વાત નહી પૂછો દિવસે દિવસે લાખ ઉપર તો કેસ આવે છે ફ્રોડ ના, એટલે આ ઓ ઓનલાઈન જમાનામાં તો ફ્રોડ કેસીસ બોવ બધા થઈ ગયલા છે, એટલે આપડે થોડું ચેતવીને રહેવું જોઈએ, કેમ કે આ પૈસા નો મામલો છે એટલે, પોલીસ લોક કો પણ એવું જ હોય છે, કે વધારે અમાઉન્ટ હોય તો એ લોકો તરત જ પકડી આપે છે, પણ ઓછી અમાઉન્ટ હોય તો એ લોકો શોધી નહી શકતા, કેમકે પો અ આ જે સામે વાળા ફ્રોડ હોય તે લોકો તરત જ ઝટકામાં, પંદ અ એક એક જ ઝટકામાં તરત જ પૈસા ઉપાડી લૈ છે અને એનું બધું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ કરી દે છે, ને પોલીસ પણ એ લોકોને શોધી નહી શકતા, એટલે આ બધી ફ્રોડ અ આપણા પાસે ઓનલાઈન જે છે, તો ઓનલાઈન કેસીસ ની અંદર બધા ફ્રોડ બો બધા થાય છે એટલે આપણે આ સોસ યલ મીડિયાનો ને, આપણે મોબાઈલનો યુઝ કરીએ છીએ તો તેનો સાવચેતીપૂર્વક યુઝ કરવાનો, કેમ કે આપણે આ જે યંગસ્ટર જે છે બધા, તે લોકોને આજના જમાનામાં એ લોકોને અ કશે પણ જાય એટલે બધી લિંક એ જગ લાઈવ લોકેશન મૂકી દેય. કે જગ્યાનું, તો એ તો એ લોકો જે ફ્રોડ લોકો હોય છે તે લોકો બધા યુસેજ જોય છે લોકો કે આ માણસ આ આ કરે છે આ કરે છે આ બધી પવરુ પ્રવૃત્તિ કરે છે તે તેને ખબર પડી જાય છે લે એ બધી આ બધા યુઝજો ઓછો કરવો જોઈએ બધા અ એ લાઈવ લોકેશન પણ ઓછું મૂકવું જોઈએ પછી આવી રીતના કોઈ જગ્યાએ જાય તો ફોટો પાડીને તરત જ એના આમ આપણેે ફોટો ફેસબુક પર કે ઇન્સ્ટા પર ગમે તા અપલોડ કરી દઈએ છે એ બધા ફોટો ભી એ લોકો ડાઉનલોડ કરીને મિસયુઝ કરે છે પછી આપણને એ જ ફો તન આપણને એ લોકો મિસયુઝ કરીને આપ ને બ્લેકમેલ કરે છે તો એ બધા ફોટા ઓ પણ આપણે ગમે ત્યાં રાખવો નહી જોઈ ને જો રાખે તો આપણે એવું સેટિંગ રાખવું છે કે કોઈને જ દેખાય એટલે એ એ રીતે ફેસબુક કે સોશિયલ મીડિયામાં આપણે પોતાના ફોટા જે રાખીએ તે એટલી પ્રઇવસીને સેટિંગ રાખવું જો કે સાંભેવાળા વાળાને કોઈ દેખાય નહીં ને આપણેે આપણા બેંક અકાઉન્ટ કે કોઈ ભી વસ્તુ જેછે તો એમાં બી સેટિંગ રાખવું જોઈએ કે ઓ ટી પી વગર કોઈને બી ટ્રાન્ઝેક્શન મોટું ની થાય કેમકે આપણે એક જ લિંક કરીએ એટલે આપડ બધા પૈસા ઉડી જાય છે એટલે લોકોને પણ આજ રીતે આપણે ચેતવવું જોઈએ. કે આજકાલના ઓનલાઈન જમાનામાં જે છે તો ગમે તેને કોઈનો પણ કોલ આવેને પૈસા તરત જ નહીં આપી દેવા જોઈએ એને પહેલા આપણેે જોવું જોઈએ કે કોણ છે એને આપણ શું કામ છે. એમજ પૈસા કોઈને આપણે ઓનલાઈન નહી આપવા જોઈએ ને આ બધા આપણેે ઓનલાઈન વસ્તુઓ પણ બધી મંગાવીએ છી તો ઓનલાઈન વસ્તુની અંદર આપણેે અ બધી વસ્તુઓ મંગાવીએ તો પહેલા ચેક કરવું જોઈ કે આપણે ઘરે લોકો આ આપી જાય છે ને પછી જ આપણેે પૈસા આપવા જોઈએ કેમકે ઓનલાઈન વસ્તુ આપણે મંગાવેલી પેલા પૈસા આપી દે ને વસ્તુ કેવી ગમે તેવી આપે છે પછી એ પાછી રિટર્ન નથી લેતા રિટર્ન પોલિસી હોતી નથી એટલે એ બધું ચેક કરીને પછી ઓનલાઈન વસ્તુઓ પણ આપણે મંગાવવી જોઈએ. એટલે આપણે સોશિયલ મીડિયા અને આ મોબાઈલનો આપણે યુસેજ જે કરીએ તે બરાબર ચેક કરીને વસ્તુઓ આપણે લેવી જોઈએ ચાલો ત્યારે તમારી સાથે આ વાત વિશે વાત કરીને અ મને ઘણું જાણવા મળ્યું.
સારું ચાલો આવજો.